હેલો, હા બોલો, હા બોલો. કેમ છો? બસ, જય શ્રી કૃષ્ના. સુ કરો?
બસ કઈ નઈ, કામ પતી ગયું બધું?
ના બસ આવે આ જમવાની તૈયારી થશે. હવે રસોઈ તો બનાવેલી હતી, આ રોટલી કરવાની બાકી છે, હવે બસ એ જ જમાની તૈયારી તે પેલા મેં કીધું આ એક્સ્ટ્રા કામ છે ઘરમાં બધું આમ તેમ, છોકરાઓ સ્કૂલ ગયા પછી થોડું હોય કામ
તો એજ બધું કરીએ ને
બિલકુલ જો આપણેે આજેને ઘરની સાજ સજાવટ વિશે વાત કરવાના છીએ. જો આપડે એવું છે કે ઘર અહ એ માત્ર ઈંટ, પથ્થર, સિમેન્ટ થી જ નથી વ બનતું પણ આપણે જયારે અહ એક ગૃહણી એ એના અહ અહ કામથી અહ સમય કાઢીને એના ઘરને કેટલી સ સારી રીતે સજાવે છે. તો એ વાતાવરણ એ જે હોય છે એ ઘરની એ વિશેષતા વધારે છે.
હા, એ તો છે જ. અહ ઘરમાં તો આપડે મતલબ કેટલું બધું આમ ડેકોરેશન કરી શકીએ છીએ ઘર નો આમ. અહ કેટલા મતલબ અલગ જ અલગ પ્રકારથી આપણે સજાવટ કરી શકીએ છીએ ઘરમાં. હવ હવે ઝુમર બી હોય તો કેટલા નવા નવા પ્રકારના ઝુમર આવે છે લાઈટિંગ વાલા મ્યુઝિક વાલા આમ તો આપણે આમ ઘરમાં અલગ અલગ પ્રકારે સજાવટ કરી શકીએ છીએ.
બિલકુલ અને જો સ્વચ્છતા સાથે આપણે સુંદર ઘરનું ઘરનું વ્યવસ્થાપન કરીએ તો એ ઘરમાં આપણને મનમાં કેટલી શાંતિ અને જીવનમાં કેટલી ખુશી નો અનુભવ થાય છે
એ તો તમે બરાબર કીધું અમારા ઘરની બહાર તો શું આટલું મોટું આમ ગાર્ડન જેવું બનાવે બનાવેલું છે તો મતલબ એ ગાર્ડનમાં અમે લોકો છે ને એટલું આમ અલગ અલગ ત ટાઈપ ના મતલબ છોડ છે નવા નવા ફૂલ એ છોડ પર નવા નવા ફૂલ આવે છે નાના નાના વૃક્ષો ઉગાડેલા છે એનામ કોઈ કોણ શાકભાજી ના પણ વૃક્ષો ઉગાડેલા છે એની સંભા ભાળ રાખવી જોઈએ આમ રોજે પાણી આપવું જોઈએ નામ એકદમ હરિયાળલી હરિયાળલી બાર માં ગાર્ડનમાં બેસવાની પણ અલગ જ મજા આવે છે
બિલકુલ આ તમે કીધું કે ગાર્ડન ઘરનો ગાર્ડન હોય છે ઈ તો આપડ ઘરની સુંદરતા ન ને વધારવામાં એક બહુ જ સારો રોલ આપે છે કારણ કે આપણે આપ ઘરની બહાર જે સારા સારા પ પોધા લાગેલા હોય હોય એના પર જે પુષ્પો અ લાગે છે તો એનાથી તો આપણે પ્રાકૃતિક તરીકેથી આ આપડે આપણી ઘરની સજાવટ કરી શકી અને બીજું છે કે આપણે ઘરની સજાવટ કરતી વખતા આપણને સૌથી પહેલા આપણે ઘરની જે સાફ સફાઈ અને વ્યવસ્થા પર વધારે ધ્યાન આપવું જોઈએ જ્યારે એક સ્વચ્છ ઘર હોય છે એ જ આપણને સુંદર લાગી શકે છે અ અને કોઈ પણ જગ્યાએ આપણે વધારે પડતું સામાન એકત્રિત કરી નાખીએ તો એ ત્યાં ભીડ અને એવું થઈ જાય છે તો એના કરતા તો આપણેે આપણા જે જેટલી આવશ્યકતા હોય એટલી જ વસ્તુઓનું આપણે એ રાખીએ તો જ આપણે ત્યાં આપણે સારો સુંદર મતલબ સજાવટ કરી શકીએ છેીએ અને આપણે ઘરની સજાવટ માટે પણ કેટલી બધી વસ્તુઓ છે એમની મહત્વ ભૂમિકા છે જેમ કે આપડે દિવારમાં કયો કલર કરાયો છે પછી આપડે કેવા ફોટો ફ્રેમ એના ઉપર મૂકીએ છે. અહ પછી કોઈ પણ તસવીરો લગાવીએ છીએ એના દી આપડે ઘરનો જે અહ દેખ આવે છે દેખાવ હોય છે એ દેખાવથી પણ આપણડે વાતાવરણમાં ફરક પડે છે.
હા, એ તો છે જ. ઘરમાં તો જેટલું આમ સજાવટ નું સામાન લાવી તેટલું આમ અલગ જ ઘર નું આમ અહ અહ લુક જ અલગ બદલાઈ જાય છે આમ ના અહ અલગ અલગ ટાઈપની આમ પેલી તસવીરો આવે છે તે ફૂલ વાલી ને ક પેલા આમના અહ એને શું કેહેવાય એને અહ એકદમ હોય ને હિલ સ્ટેશન જેવું બનાવેલું હોય તેવું તેવી તસવીરો આમ અલગ જ લાગે છે, ફ્રેમો હમણાં તો આજના ટાઈમમાં જે વોલપેપર આવે છે અલગ- અલગ ટાઈપ ના, તે વોલપેપ પર હર દિવાળી શું આપણા આમ બદલતા રહીએ તો આમ ઘર નુ આમ માહોલ આમ લુક પણ અલગ થઈ જાય. જાય છે.
બિલકુલ સાચું કહો છો તમે. જેમ કે આ આ આજકલ બેઠક વ્યવસ્થા હોય છે ત્યાં બેઠક વ્યવસ્થામાં અહ એક બે ઓલા ઘોડા દોડતા હોય છે. એવી પે ન્ટિંગ, પછી બધા સકારાત્મક વિચારો વાળી પેન્ ટિંગ લોકો વધારે લગાવવાનું, વોલપેપર લગાવવાનું આપડા ઘરમાં અહ લોકો વધારે એવું કરે છે, અને એની સાથે-સાથે ફર્નિચર છે, એ પણ આપણે ઘરને અહ એક સારો લુક આ આપવા માટે એક સુંદર અહ સુંદરતા વધારવા માટેનો એક સારો વિકલ્પ મુખ્ય સાધન છે. જેમ કે આપ ણે બેઠક વ્યવસ્થામાં સોફા, ટેબલ, ખુરસી અને કબાટ એવું બધું હોય તો એ પણ આપણેે જે ઘરની ઘરનું જે માહોલ છે એને સુંદર બનાવવામાં એક મુખ્ય મતલબ રોલ અહ ભજવે છે.
હમ્મ. એ તો તમે બરાબર ક્યો છો ને અમારું ઘર તો મતલબ એવું જ છે, આમ આજુબાજુ છે ને ક એકદમ હરિયાલી-હરિયાલી છે, સામે છે ને આમ એકદમ પેલું ગવર્મેન્ટ વાલાનું આમ અગ્રીકલ્ચર જેવું બનેલું છે. આખું રોડ ટચ ઘર છે. તો અહ રોડ પર મતલબ એટલા મસ્ત આમ વૃક્ષો વાવેલા છે લાઈનમાં તેની સામે જ આમ અહ વોકિંગ આમ નામ ચાલવા માટેનું ગાર્ડન બનાવેલું છે. સવારે સવ વારે બધા અહ લોકો એટલા મસ્ત ચાલવા જાય છે, વોકિંગ કરે છે યોગા કરે છે, આમ ઘરના અહ ઘરમાંથી જ આપણને તે આમ બહાર નું જે દેખ વ્ય વ્યૂહ હોય છે તો એટલું સરસ લાગે છે. ને મારા ઘરમાં તો સમ બામ ગેલેરીમાં પણ નાના-નાના છોડ વાવેલા છે તો તે પણ આટલું મસ્ત લાગે છે. તો મને તો શું ઘરમાં આમ અહ કઈ ને કઈ હર ટાઈમે થોડા-થોડા દિવસે આમ નવું-નવું ક કરવાનું મને તો ગમે છે.
બિલકુલ. જેમ કે તમે કીધું કે તમારા ઘરમાં છોડવા લાગેલા છે, તો એનાથી આપણે ઘરનું વાતાવરણ કેટલું તાજગી ભર્યું અને કુદરત તી સુંદરતા લાવે એવો થઈ જાય છે, અને આપણે બાલ્કનીમાં પણ ફૂલો ના છોડ અને ઇન્ડોર પ્લાન્ટસ આપણે ઘરને એકદમ જીવંત બનાવી રાખે છે. અને એની સાથે-સાથે આપણે ઘરની જે લાાઈટિંગ નું પસંદગી હોય છે એ પણ વિશેષ મહત્વ રાખે છે, જેમ કે આપણે આપણા ઘરમાં આપણે અમ વધુ આકર્ષિત લાાઈટિંગ, અહ પછી દીવા લેમ્પ અને સુંદર લાાઈટ જયારે આપણે તહેવારો પણ કોઈ પણ તહેવાર આવે છે, કે પ્રસંગ હોય છે, ત્યારે પણ આપણે અલગ-અલગ પ્રકારની લાઈટ થી આપણે ઘરની સજાવટ કરીએ છે. તો એનાથી પણ આપણી ઘરની સુંદરતા વધે છે.
હા એ તો તમે કહ્યું બ બરાબર કીધું. તો ઘરમાં તો શું અમે પણ છે ને હર તહેવારો આવે છે, તો તહેવાર-તહેવા વાર માં અમે અહ અલગ-અલગ નવી-નવી પ્રકારની લાઈટિંગો લાવીએ છે. ઝુમર પણ કેટલા મસ્ત-મસ્ત મ્યુઝિક વાળા આવે છે તે લાવીએ છે. છોકરાઓને મણગમ તા મતલબ એવી રીતે એ લોકોને જે હોય છે કે મતલબ એ લોકોને છોકરીઓ હોય તો એ લોકોને તો કઈ અલગ જ અહ સજાવાનું ગમે છે એમ. છોકરીઓ કે મમ્મી આ નહી આ સારું લાગશે આ નહી આ સારું લાગશે ઘરમાં તો આપણે એ પણ એના પર પણ આપણે કેટલું ધ્યાન આપીએ છીએ. કારણ કે જે નાની નાની છોકરીઓને પણ હમણાં ના તો આજકાલ એટલું બધું ખબર પડે છે ને સજાવટનું
બિલકુલ સાચું કહો છો તમે. અને એક બીજી વાત વસ્તુ એ છે કે માત્ર આપડે અહ બેઠક રૂમની જ વ્યવસ્થા અહ નું ધ્યાન રાખીએ એવું નહીં પણ આપડે રસ રસોઈની અને પછી બેડરૂમ ની ત્યાં પણ આપડે સારી રીતે બધી વસ તો એક જ સજાવીને અને વ્યવસ્થિત રાખવાથી પણ આપડું જે મનમાં હોય હોય છે અહ એ આમ અહ શાંતિ અને એવું અનુભવીએ છીએ તો આપડે બે રૂમમાં આપડે વધારે પડતું આરામ કરવા માટે જઈએ છીએ તો આરામ કરવા મા ટે પણ આપણને જે બેડશીટ સારી રીતે અહ લગાવી હોવી જોઈએ. વધારે પડતું રૂમમાં પણ જે અહ સિમ્પલ અને સાધારણ અહ જે સજાવટ અહ હોય છે. ને એ પણ આપડે વાતાવરણને સારું મતલબ અહ સારો
હા એ તો છે ઘરની સજાવટ શું આમ પરંપરા આમ કેટલી જૂની પરંપરા છે આમ કેટલો મતલબ આપણા ઘરમાં ઘરમાં પણ હર તહેવારે આપણેે અલગ અલગ મતલબ કઈને કંઈ કંઈ ને કંઈ કરીએ છીએ ઘરની સજાવટ માટે ઘરમાં રંગોળી કરીએ છીએ. અલગ-અલગ, નવા-નવા પ્રકારના આપણે દીવડાં લાવીએ છીએ. જીયે એવી રીતે છેને કલાત્મક વસ્તુઓથી આપણા ઘર જો ઘર સજા સજાવીયે તો તેની રોનક જ અલગ હોય છે
બિલકુલ સાચું કહો છો તમે અને આપણે જો આપણે ક્યાંક પણ ફરીને આવીએ ક્યાંય પણ યાત્રા એ જઈને આવીએ કોઈ પણ સુંદર દેશમાં જઈને આવીએ ફરીને આવીએ પણ જયારે કે અંતમાં આપણે જયારે આપણા ઘરમાં પ્રવેશ કરીએ છીએ ત્યાં જ આપણને અ આનંદ અને શાંતિનો અનુભવ થાય છે એટલે આપણે ડ દુનિયાના કોઈ પણ છેડે ફરીને આવીએ તો પણ આપણે જયારે આપણે અંતમાં આપણા ઘરે આવી આવીયે જ ત્યારે જ આપણને આમ સારું ફીલ થાય છે તો એ માટે તે આપણે જે ઘરનું જે વાતાવરણ એના કલર અ કલરનો ચુનાવ બહુ જ વિચારીને કરવું જોઈએ જેનાથી આપણને અ બોહ શાંતિ અને આનંદ અનુભવીએ
હા એ તો છે જ પણ હમણાં શું આધુનિક સમયમાં શું ઓછા ખર્ચે પણ અગર જો સુંદર ઘર સજાવી શકીએ છીએ તો તેના માટે આપણે છેને જૂની વસ્તુઓનું કેવી રીતે આમ તેનું પાછું પુનઃ ઉપયોગ કરી શકીએ કે હાથથી બનાવેલી વસ્ તું ઓને એવું બધું આપણે શું ઉપયોગમાં લઈ શકીએ તો આપણે એનું પણ આપણે ઓલત રેશન કરાવીને એને એવી તરીકાથી રાખીએ એને તો એ નું અલગ જ આપણને યુઝફુલ થાય છે
બિલકુલ ચાલો તો આપણે ફરી મળીશું ઓ બીજા કોઈ આવા વિષય પર જરૂરથી ચર્ચા ચર્ચા કરીશું અ તમારાથી વાત કરીને બો સારું લાગ્યું
મને પણ બહુ સારું લાગ્યું છે આપણે પાછા મળીએ